હેલો. નવો
હા.
હા બોલો બોલો આવ્યો આવ્યો. કેમ છે શું કરો.
હમ.
કેબલ.
આવીગયો અવાજ આવે છે આવે છે.
હા બાર બઉ ટ્રાફિક હતો. હ
હા એવું છે કેમકે.
એક માણા.
ઓ હો હો બહુ પેરે છે. તો તો ધુવાડો કેવો થતો હશે આટલા સાધનો નો.
તો તોવાળો બઉ હોયો મોઘો વારકડ પરી હેલ્મેટ પહેર્યું હોય અંદર માસ્ક પહેરવું હોય.
હા. વરખા ચે છે અત્યારે કેટલું. પ્રદૂષણ હોય છે ત્યારે માનવ સ્વાસ્થ્યને કેટલી અસર થાય છે. પ્રાણીઓને થાય વનસ્પતિને થાય પર્યાવરણને થાય. કેટલું પ્રદુષણ વધી ગયું છે અત્યારે.
હા હા.
તો પ્રદુષ પ્રદુષણથી. છે ને પૃથ્વીના જીવનને જોખમમાં મૂકે છે.
તોશે જ ને.
તો માનવને કેટલી સ્વાસ્થ્ય પર અસર થાય છે.
હા કંપનીનું ને બધું તો જાજી કંપનીઓ ફેક્ટરીઓ છે મોટી મોટી તો એના દવાડા હોય. બાઈકને રિક્ષા ના ધવાડા આવતા હોય.
હા સાચી છે. એને હવાનું કહેવાય હવાનું પ્રદુષણ કહેવાય.
હા.
તો એમાં કેટલા તો રોગો થાય છે ફેફસા ના થાય કેન્સર થાય છે. પછી અસ્થમા થાય છે.
પછી નાની કપની છે પહેલા નંબર વાવશો તમારા માટે. આટલા રસ્તામાં નીકળીએે ને
તો સાચી વાત છે એનું વધારાનું જે પાણી હોય અમુક એવી ફેક્ટરી હોય પાણી વાળી તો એનું જે પાણી હોય પાણી હોય એમા નદીમાં જાય પછી. તો. પછી એનલ છે. ખેડૂતો એમાંથી પાણી પાય તો એના જે ઉપજમાં અનાજ થાય
હા, બીજુ જમીનમાં ઉતરી જતું હશે ને એમાં પ્રદુષણ થતું હોય છે.
આ તો જોય ને એટલે તો પાણીમાં વાઈસ ને આવે છે, અત્યારે નદી ને કુવામાં નળમાંને પાણી સારા નથી રીયા પછી ક્યારેક તો જે આજુબાજુના એરિયામાં જે ગામ નદીની આજુબાજુ જે માણસો રેતા હોય એ લોકોને તો પાણી એવું જ પીવામાં આવે છે. પછી તો એને કેવું ઝાડા અને ઉલટીને એવા રોગો થાય ટાઈફોઈડ ને કોલેરો કમળો ને
અમારા બાજુ બો રોગ થાય છે, બધા નાંનાં બાળકો થી મોટાને
તો પ્રદુષણ તો કેટલું હોય અવાજ આવતા હોય
અમારે અમાર તો મોઢામાં સીલાઈ બો થાય છે, ફોડલા ફોડલા જાય
એ ધૂલ ને હિસાબે એટલી ધૂળ ઉઠતી હોય એટલા સાધન રસ્તા ઉપર હાલતા હોય તો પછી ધૂળ ઉડે એટલે બધાનો પરસેવો થયો હોય તડકાનો પછી પરસેવામાં એ ધૂળ ચોટી જાય એટલે એને લીધે તમારે એ રીતના પ્રોબ્લેમ થતા હોય વાળ ખરી જાતા હોય પછી આજુબાજુમાં જો સિટી હોય તો સિટીમાં ત્યાંના લોકોને કેટલું ઘોંઘાટ થાતો હોય બધા અત્યારે વાતાવરણ બગાડ તા હોય પછી અમુક રીક્ષાનો અવાજ છે, કેટલા અવાજ હોય તો અવાજ ને લીધે એ લોકોની માનસિક ત માનસિક તણાવ થતો હોય ને ઘોંઘાટને હિસાબે એમ અમુક તો પછી બેરા થઈ જાય રોજ નુ થયું હોય તો લોકો ને એવું જ થાય બહેરાશ થઈ જાય
કહેવાય ને અવાજ નું પ્રદૂષણ
હા એટલે તો કઉ છું હવાનું પ્રદુષણ કહેવાય એને ધ્વનિનું પ્રદુષણ કહેવાય પાણીનું પ્રદુષણ કહેવાય
તો એનાથી બચવા તો બીજું શું કરી હક શકીએ?
હમમ. પછી અવાજને લીધે જો અમુક લોકોને નયા આજુબાજુમાં રહેેતા હોય તો એને તો ઈંદર ના થાય એટલે એના હિસાબે એને પછી ઘરમાં ચીડિયા પણુ આવે ઘરમાંને ઘરમાં કોઈ બોલાવે તો ચીડી જાય તરત
હવે મોટા માણહ કર તોલામાં આવ્યા છે, આપડે એર ફિલ્ટર એવા હવા ચોખ્ખી રાખે અંદર હા એવા મોટા મોટા હોય ને અહયામે જોયા હે એર ફિલ્ટર રાખેલા હોય નાનું નાનું ટેબલ ફેલ હોય ને એના જેવું હોય એમાંથી હવા બધે ધૂળ ખેંચી લઈ ને ચોખ્ખી હવા મોકલે
ઓકે ભાઈ તો અત્યારે તો જો કેવું પ્લાસ્ટિક ને બધા કચરો ને કેવું બહાર નાખતા હોય તો એટલે એના હિસાબે પછી જમીનમાં એવું થાય ને તો ફળદ્રુપતામાં ઘટાડો થાય એમ પછી રાસાયણ રાસાયણિક ખાતરના તા હોય ધૂળમાં પછી કાઈ ન હોય હવે ખાતરથી ને આવું રાસાયણિક ખાતરો નાખી નાખીને પછી કઈક વહેવું હોય ખેડું એ તો પછી થાવામાં થોડુંક તકલીફ થાય જમીની થઈ ગઈ હોય.
અળશિયા પેલા અમે નાના હતા ને ત્યારે અળશિયા જોવા મળતા ચોમાસામાં. હવે તો એય નથી દેખાતા, ખેતર માં.
પાકને કેટલું નુકસાન થાય, દૂષિત પાણી હોય અને હવાની સીધી અસર થાય, પાક ના ઉત્પાદન માં અને તેની પૌષ્ટિકતામાં પણ અસર પડે એમ. પછી જે પાણીની અંદર જે જીવજંતુઓ હોય, તો એને કેટલું ઓલું થાય, પાછું. લી છે કે. માછલી છે કે કોઈ પણ બીજા જીવજંતુ હોય, જે પાણીમાં રહેેતા હોય, એનું કેટલું. પ્રોબ્લેમ થાય, એ લોકો એ જીવે નહીં અમુક. વારે આજુ બાાજુમાં જે કઈ ફેક્ટરી હોય, એની બાજુમાં નદી જાતી હોય. તેમાં અમુક વાર આમ જોયું હશે કે માછલી ને હોય એમ. જીવજંતુ મરી ગયા હોય.
અહીંયા કિનારે ઘણાય મરેલા પીડ્યા હોય.
હા, પછી એવું કેમિકલ વાળું પાણી સમુદ્રમાં જાય એમ. એટલે માછલીઓને એમાં તો, ત્યાં એમાં તો મોટી માછલીઓ હોય. સમુદ્રમાં તો એમાં કેટલો ફેરફાર થાય. કેટલી માછલીઓને નુકસાન થાય. જળચર કેવાય ને, જળચર જીવો કેવાય, પછી મૃત્યુ પામે.
હલો.
પછી પ્રદૂષણને કારણે ઘણા પક્ષીઓ અને જંગલી પ્રાણીઓ પોતાના કુદરત થી આવાસો ગુમાવી રહ્યા છે. જેનાથી તેમને પ્રજાતિઓ લુપ્ત થવા આરે છે એમ.
ચકલી હવે જોવા ના જ મળતી, પેલા બહુ ચકલી અમારે આવતી. હવે તો ચકલી જોવા નથી મળતી. પછી કાગડા જોવા નથી મળતા.
હા, સાચી વાત છે.
તમારી બાજુ હોય, પક્ષીઓ.
હા, અમારે ક્યારેક ક્યારેક જોવા મળે, એવા બધી નહીં હવે તો ક્યાં કઈ એમાં. ચકલા જીવે એવું કાઈ રહું છે, બધી બાજુ જોઉં તો પ્લાસ્ટિક. ટીક ને, ધુવાડા ને એવું જ છે. પાણી જો તો ચોખ્ખું નહીં, હવાઈ ચોખી નહીં. ક્યાંય ચોખ્ખો હવે ઝાડે નથી રહ્યા, ઝાડે એ બધા કાપી નાખે છે. કોઈ વસ્તુ નથી, અત્યારે. તમે શું કરે, પક્ષી એને. બધું માણસો એ જ કર્યું છે.
પછી છે ને, ખાવાનું બધું દવા વાળું થઈ ગયું ને.
હમ.
અનાજ બધું દવા દવા છટે એટલે. કેવી રીતે ખાય?
હા. અત્યારે પક્ષી ને ખવડાવવા વાળા ગાંઠિયા ને એવું ખવડાવે છે, એવું થોડું ખવડાવવાનું હોય. એું ક્ લીન
એ તો તેલ વાળા હોય ને.
હા, એવું થોડું ખાતા હોય. બ પય રહ્યું અત્યારે તો પ્રદુષણ એ તો.
તો એને અટકાવવા શું, કઈ આપણા થી તો કંઈ થાય નહીં. એને કડક સરકારને, કડક પગલા લેવા પડે. તો થાય.
હમ. એટલે અત્યારે હોસ્પિટલમાંય વારો નથી આવતો એટલા માણસો હોય દાખલ
હ
પાણી પ્રાણી પાણી નું ઓડું કરી નાખું પ્રદુષણ વાળું પછી જમીને પ્રદુષણ વાળી કરી નાખી
હ સો વર્ષ પછી કેવી છે તો પ્રદુષણ??
હા
પછી તો માસ્ક પહેરીને જ બહાર જવું જો હે ને
હમ એટલે તો નવા નવા રોગો આવ્યા છે કોરોના અને કોઈ કોઈ જોયું હતું અત્યારે કેવા કેવા રોગો છે? કેવી જેવી વેક્સિન આવતી જાય એવા એવા રોગ નવા નવા આવતા જાય છે. અત્યારે બાળકોમાં કેવો રોગ આવ્યો છે? ચાંદીપુરા કેટલી જાતની બધું છે નવા નવા રોગો યા બધા
પેલા ના માણસો જોયા કેટલું જીવતા?
હા સો દોઢસો વર્ષ જીવતા અત્યારે તો કઈ નઈ અત્યારે તો એક્સિડન્ટ એવા થાય રોગો એવા થાય છે. હ ક નવા નવા રોગો આવે છે. એ બધું આપડે જ કરીએ છીએ માણસો જ બધું ઉત્પાદન કરે બધા
હમ તમારે ચાંદીપુરા નો રોગ આવ્યો હોય એ બાજુ?
અત્યારે જો વરસાદ આવે તો વરસાદમાં એવું છે ગ મે મહિનામાં વરસાદ આવી જાય એ કેના કારણે તો કે પ્રદુષણ ના કારણે આપણે પર્યાવરણ જ બગાડું છે. એના હિસાબે એના હિસાબે વરસાદે‌‌ કઈ નક્કી ના હોય ક્યારેક વધારે આવી જાય ક્યારેક ઓછો આવી જાય . સારું હાલો
સારું